હલો કેમ છો?
બસ એકદમ મજામાં ઘણા દિવસ પછી તે મને ફોન કર્યો.
મને એમ થયું કે લાય આજ મારી ફ્રેન્ડને હું ફોન કરું. બાકી શું ચાલે બાકી બધું બધું સારું છે ને.
હા યાર બધું એકદમ સારું છે જોને હું પણ તારા કોલની રાહ જ જોતી હતી. હા ટાઈમ પછી તારો કોલ આવ્યો. સારું થયું તે આજે મને સામેથીને કોલ કર્યો તો.
હા યાર મેં કીધું કે તને ખબર છે. છે કે આપડે આ ઝડપી દુનિયામાં બે હજાર છવીસ માં એ આઈ ની આ બધું બદલાઈ રહ્યું છે. તો મેં મારે છે ને થોડીક શિક્ષણ વિશે તારી સાથે ચ ચર્ચા કરવી તી એટલે મેં કીધું લાય. તને આ બાબતે ફોન કરું કે આપડે આખી દુનિયામાં હૈ ને ટોપ પોઈન્ટ જોબ્સ પછી આખી આખી હે ને બદલાઈ જ ગઈ છે યાર એ આઈ ઉપર બધું એન્જિનિયર્સ ને ડેટા સાયન્ટિસ્ટ ને સ્પેશલ સર્જન ને આવી રીતે બધું બદલાઈ ગયું હોય તને ખબર હે.
હા યાર આતો મે હેને ન્યૂઝ અને આર્ટિકલ વા વાંચ્યો જ હતો કે દુનિયા કેટલી ઝડપ થી બદલાઈ રહી હે ખાસ કરીને ટેકનોલોજી અને કરિયર બાબતમાં. તે જ એ આ એ આઈ વાળી શિક્ષણ વાળી વાત કરી એ તો એકદમ બિલકુલ સાચી જ છે પણ આ તો બધી ઉંચી સફર સુધી પહોચવા માટે પાયાની જરૂરિયાતો શિક્ષણનુ મહત્વ છે ન. સાચું ને શિક્ષણ ન હોય તો આજના સમયે અ માટા કિ રહેવું ખૂબ મુશ્કેલ હૈ. કેમ કે કોઈને ખબર જ ના પડે કે શિક્ષણ વગર તો કઈ બધું અશક્ય છે‌. બરાબરને
એકદમ સાચી વાત છે દારી એકદમ સાચી વાત કઈ કેમ કે જો કે આપડે શિક્ષણ જોઈએ તો એની ડિગ્રી મેળવવા માટે કે હને સરકારી નોકરી માટે જ નહી પરંતુ હને શિક્ષણ આપણને વિચારતા પણ શીખડાવે છે. એવું જરૂરી નથી કે શિક્ષણ આપડે એટલી ડિગ્રી કરી લીધી જેમ કે માસ્ટર કર્યું પછી બીએડ કરી લીધું તો આપડે શિક્ષ શિક્ષક બની ગયા પણ એના વિચારધારા હે એ બધું એનું અલગ હોય અને એવું એ પણ નથી કે આપણે બી એડ કરી લીધું તો આપણને સરકારી નોકરી પણ મળી ગઈ કેમ કે આજકાલના જમાનામાં એ તો બહુ બધું શક નથી એમ જેમ બધું જોતું હોય આપણને મળ એટલે એક શિક્ષ શિક્ષણ જ છે કે જે આપણને એક ગુરુ તરીકે એને આપણેે જે આપને અલગ રીતે વ વિચારતા શીખવે જો આપણામાં હને સમજ લાવે પછી આપણું વ્યક્તિત્વ એનું હેને ઘડે છે એટલે એ બધું હેને એક આપણને શિક્ષક જ કરી શકે છે.
હા આજ આજકાલ તો શિક્ષણનું સારું પણ ખૂબ બદલાઈ રહ્યું છે એ તો તને ખબર જ છે ને કે ફક્ત અ ક્લાસ ક્લાસરૂમમાં બેસીને ગોખણ પટ્ટી કરવામાં કરતા સ્કીલ બેન્જર લર્નિંગ અને કૌશલ એક આધાર શિક્ષણ વધારે મહત્વ બની ગયું છે. જે વ્યક્તિ એને હંમેશા સતત નવું શીખી રહે છે અને જીવનમાં સફળ થાય છે. આ બધી વાત તો તને ખબર જ હશે ને
હા સાચું કીધું તે જો જો જે જે રીતે હે ને આપણે તહેવારોને ઉજવ ઉજવી છીએ ને અને એ અને તે આપણા જીવનમાં નવો ઉત્સાહ અને ખુશી લાવે તો એજ રીતે હ ને આપણે શિક્ષણ પણ આપણા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. તો જોઈએ ને તો આપડે શિક્ષણ દિવસ છે પછી શિક્ષક દિવસ ને એનો પણ હે ને આપડણે જે તહેવાર ઉજવતા હોય ને એ રીતે જ આપડણે ઉજવવો જોઈએ હું તો બધા ને હે ને કેવાની આજ કેે ને મે મારા મિત્ર સર નક્કી કરી લીધું કે આપડણે હે ને શિક્ષણ દિવસ પણ ઉજવીએ એમ જેમાં હય ને કંઈક નવું શીખવાનું હોય ને કઈક આપણને આનંદ જ અલગ હોય
હા તે સાચું કીધું કે જે રીતે આપડણે તહેવાર અને ફેસ્ટિવલ ઉજવીએ છેએ એ તો આપણે જીવનનો નવો ઉત્સાહ અને ખ ખુશી મળે હે પરંતુ હું મસ્ત આ બધી વાતની સરખામણી કરી કે જેમ કે તહેવાર વગર જીવન અ નિરમ નિરમ લાગે અને શિક્ષણ વગર આપણું મગજ ભવિષ્યમાં કરમય બની જાય શિક્ષણને આપણે સમજવા અને માન સન્માન તો આપડણે આપવું જ જોઈએ
સાચી વાત છે તારી એટલે છે ને આપડે સરકાર સરકાર પણ ને દીકરીઓ ના સું બ અ એટલો ભાર મૂકી રહ્યો છે આજના યુગમાં જોઈએ ને તો આમ કેટલી બધી યોજનાઓ મહાલક્ષ્મી યોજનાઓ અ પછી સુકન્યા આ યોજનાઓ પછી કુંવરભાઈનું મામેરું ઈ યોજ- કે પેલે થી જ બધું આ પછી પેલું ભણતરમાં પાચ ધોરણ થી તો પછી અગિયાર અને બાર માં ધોરણમાં એ દીકરીઓને એટલું પ્રોત્સાહન આપવામાં અત્યારે સરકારે એટલું આપવામાં આવ્યું છે ને કેવે અગિયાર મુ ધોરણ આવેન તો પંદર હજાર રૂપિયા અને બારમું ધોરણ આવે ને તો વીસ હજાર રૂપ પિયા ઈ રીતે પણ હે ને દીકરીઓને અ પેમેન્ટ ઇ લોકોને કરવામાં આવે ને એવી યોજના બાર પાડવામાં આવે હે એટલે અને શિક્ષણ અને એમાં પણ એવી ક આખી તને ખબર હે એક કન્યા ભણે ને તો આખો પરિવાર તરે. એમાં પણ એવી એક કેહવત હે ને એટલી જ સાચી છે.
હા, એટલે જ ને પણ સરકાર પણ દિક દીકરીઓને શિક્ષણ માં આટલો ભાર મૂક્યો છે. એક કન્યા ભણે તો આખો પરિવાર તરે એમ કહેવત આજે પણ એટલી જ સાચી છે. અને પેલાના સમયમાં તો કેવું હતું દીકરી સાથે કેટલા અન્યાય કરવામાં આવ તા હતા ને છોકરીયું ને એટલું બધું શિક્ષણ પ્રત્યે પણ અ ભણાવામાં પણ ન હ નથી આવતી. પેલા તો કેવું બધું ચાલતું તું.
તારી વાત બિલકુલ સાચી છે કે જયારે અ પેલાના યુગમાં તો હે ને દીકરીઓને છે ને દૂધ પીતી જ કરી દેવામાં આવતી સૌ સૌ પ્રથમ વખત અને એ તો હે ને હમણાં સુધી ચાલતું હતું. અને અય. ઈ રીતે હે ને આપડે દ જયારે કા અંગ્રેજો હતા ને ત્યારે પણ છે કે ઈ લોકો હે ને ઘણા ઘણા અલગ પ્ર પ્રયત્નો કરેલા. અ દા દાદા ભાઈ હે એને પણ હે ને આપણા એને પ્રયત્નો કર્યા તા કે હે ને દીકરીઓને દૂધપીતી નો કરે ને સતી પ્રથા નું પણ એને હે ને કાયદા ઉપર હે ને પ્રતિમંધ મુકાવ્યો તો એને મળીને. એટલે દીકરીઓ વિશે તો હે ને ભલે આ બધું થાતું હોય પણ એક વર્ગ. પણ એવો છે કે ઈ આગળ વધીને એને અટકાવે છે એમ. એટલે આ રીતે દીકરીઓ ઉપર અત્યાચાર થાતો હોય. અ ઘણા ટાઈમ થયાં થા થાતો તો અને થાતો પણ આવ્યો તો. અત્યાર સુધી. પણ હવે તો છે ને એ આવું બોવ ઓછું જોવા મળે છે કેમ કે સરકાર જ એ ટલું બધું એમાં ભાર મૂકી રહ્યું છે ને એટલે.
હા, એ વાત તો તારી સાચી છ છે એકદમ. પેલાના સમયમાં તો ભ્રૂણ હત્યા પણ કરવામાં આવતી હતી. અને અ તો ઘણા બધા રિવાજો પણ હતા કે દીકરીને ઘરની અંદર રાખ વી ભણાવી નઈ એ એ બધી તો તને ખબર જ હશે ને?
હા, એ તો મને ખબર જ છે કે હે ને ત્યારે. દીકરી અને દીકરાને, એક સમાન પણ નહોતું, ગણવામાં આવતું, કેમ કે અત્યાર સુધી. કે હમણાં સુધી એવું ચાલતું હતું, અને ઘણા સમય એવો થયો. કે હવે આ બધું બંધ થયું છે, કેમ કે હવે તો દીકરી ને દીકરો બે હ. એક સમાન કહેવામાં આવે હે, અને બધી તું જોને તો દીકરીઓને એને વધુ પ્રોત્સાહન આપવામાં આવે છે, હવે એવી યોજનાઓ પણ વધુ સર કારે બહાર પાડેલી.
તારે એ વાત તો સાચી છે કે, તારે અ સરકાર પણ ઘણી મદદ કરી રહી છે કે, આ બધું બંધ કરવામાં આવ્યું હોને, નાબદ કરવામાં આવ્યું હ. કેમ કે, હવે તો બધા સમજે જ છે કે, દીકરીને પણ ભણાવવી જોઈ. અને આ આ સમયમાં દીકરીને, ભણું પણ બઉ. જરૂરી છે, હવે તો એવું નથી માનતા કે દીકરી-દીકરો એક સમાન ગણવામાં આવે.
તારી વાત એકદમ સાચી છે, અને ગુજરાત સરકાર રહે હ ને, વાળી દીકરી યોજના. પણ રાખે છે, એટ એમાં એવું હે કે, દીકરી હે ને, પેલા ધોરણમાં આવે ને, તો એને અમુક રકમ આપવામાં આવે, પછી એવું છે, નવ માં ધોરણ તો એ પણ અમુક રકમ આપવામાં આવે, પછી અઢાર વર્ષની થાય ને ત્યારે પણ એને હ ને, એક લાખ રૂપિયા આપવામાં આવે છે. તો આ રીતે ઈ પણ યોજના છે, પછી હે ને, તને ખબર એવું હી સક ની. સમૃદ્ધિ યોજના વિશે તને જાણ છે કે, નથી.
ના મને તો એનો કઈ આઈડિયો નથી કે, એ બધું શું છે, તને ખબર હોય તો તું મને માહિતી આપ?
હા, એમાં એવું છે કે, આ દીકરી હોય ને, એનું ભવિષ્યનું ભવિષ્યમાં એ હે ને, બ જ એની કામ આવે. એટલે એ હે ને, એને શ્રેષ્ઠ યોજના અ બહાર પાડીએ. ઈ હેને, પોસ્ટ ઓફિસ હોય કે, અથવા કે હેને, સરકારી બેંક. હોય ને, એમાં આપણે એનું ખાતું ખોલાવી શકીએ, પછી એને એઈ રીતે હય ને, આપણે અમુક ચોક્કસ હે ને, ઈ લોકો ને આપણે સરકાર તરફ હને, ચોક્કસ. વ્યાજ મળે. અને રોકાણ કરે, આપણે કોઈ પણ રોકાણ કરેલી રકમ હોય ને, એમાં પણ એને ચોક્કસ, વ્યાજ આપે ને, ટેક્સ પણ મળે. ઈ હે ને, દીકરીની જન્મ થી તો દસ વર્ષની ઉંમર લગી આપડે, એનું હે ને ખાતું. ખોલાવી હ ગ એ અને તારા આજુબાજુમાં કોઈ પણ એવું હોય તો, તારે હે ને જાણ કરવી. એટ ઈ લોકોને પણ છે ને, સુકન્યા યોજના ની એને ખબર પડે.
હા સારું, કઈ રીતે મને આ જાણકારી આપી તો, મને તો હવે કઈ ખબર જ નથી કે. આવું મેં સાંભળ્યું તું, પણ પ્રોપર ખબર નથી કે, આવું બધું પણ હોય, મારા મમ્મી એક વખત મને વાત પણ આટલા બધા આઈડિયા નતા, સારું કરઈું તે મને વાત કરી તો આપડે. ક ને કેવી હોય તો, પણ ખબર પડે ને.
હા, એ પણ તારી સાચી વાત છે. અને આ હું તને હે નેમ વિસ્તૃત માહિતી નથી આપતી, અમુક-અમુક. પછી હું તને હ ને, પછી તું હું તને વોટ્સએપ પણ કરી દઈશ, એમાં કસ્તુરબા ગાંધી બાલિકા. વિદ્યાલયની યોજના પણ ચાલી રહી છે. પછી હે ને, સરસ્વતી સાધના યોજના પણ છે, જે ગુજરાત સરકાર ચલાવી રહી હ. અલ્યા એતો એવું હોય ને તો મને એક વાર ફ્રી થઈ ને તું મને નિરાતેે વાત કરજે કોઈ પણને આ કઈ પણ જાણકારી જોતી હોય તો છે ને હું છે ને આપી દઈશ કોઈને આપડે થોડું ઘણું ઓમ તો હેલ્પ ના કરી શકીએ જો આ રીતે પણ કોઈને કામ આવી શકીએ તો ઈ મારા માટે થોડુંક અ સારું કેવાય એમ
હાંઠું સુષે સારું ચલ હું તને પછી કોલ કરું નીરાતે બાય
હા આવજો